હલો.
શું કરો હમણા?
કંઈ નહીં આ ખેતી કરતા છે તો અહિયાં વાડીએ બેસી રહેલા છે, આ વખતે તો ખેતીમાં પણ નુકસાન જય તેવું લાગી રહ્યું છે, શું કેવું તમે તમે શું કરી રહિંયા છો હાલમાં?
હાલમાં તો અમે સ અમે થોડો આરામ કરવા બેઠોને તમને હજી ફોન કર્યો કે શું કરી રહ્યા છો, તમાર હાલ-ચાલ ખેતરમાં શું ચાલી રહ્યું છે? એજ પ્રમાણે હું પણ ખેતરમાં પેલા ખેતરમાંથી એટલે ખેતી ખેતરમાં પણ તમે કીધું કે આજકાલ વળી નુકસાન થવાનું પણ ભય વધારે રહ્યો છે, કારણ કે વાતાવરણના લીધે એમ ખેતી પણ એવી વધારે બગડે છે અને અસર વધારે કરે છે, અને વાતાવરણ સરખું રહેતું નથી ને વાતાવરણમાં એટલે ગમે તે આબોહવા આવે છે અને વાતાવરણ ગમે ત્યારે વરસાદ અને ગમે ત્યારે તે તાપ પણ વધી જાય છે અને ગમે ત્યારે તે ઠંડું પણ થઈ જાય છે, જેના કારણે આપણે જે ખેતી કરીએ તેમાં આપણને નુકસાન જવાનું ભય પણ વધારે થઈ જાય છે, એજ છે પણ હવે ખેતી તો હવે શું કરીએ ખેતી કરતી આવી રહ્યા છો પછી ખેતી જ કરવા પડે બીજું તો શું જોબ તો કરી શક કે નહીં, શું તમે શું હમણાં ખેતી કરી છે હમણાં?
હા અમે તો શાકભાજી આમ તો રોપારી છે, પરંતુ જે પ્રદુષણ થઈ રહ્યું છે હાલમાં અને ખાસ મુદ્દામાં તો મેં તમને જે ફોન તમે કર્યો એ મેં તમને પ્રદુષણ વિશે જ વાત કરવા માંગુ છું, કે પ્રદુષણ શું છે હાલમાં બધે જ જોવા જઈએ તો આધુનિક યુગ તરફ જઈ અહ યુગ જઈ રહ્યો છે, અને આમ દેશ વિકસિત થઈ રહ્યો છે, એટલે શું છે જે વનસ્પતિઓ છો અને એમનો નાશ કરવામાં આવે છે અને જે જમીનો હોય છે તેના ઉપર કારખાનો, કાં તો રહેવા માટે બિલ્ડિંગો, કાં તો હરવા ફરવા માટેની જગ્યાઓ બનાવામાં આવે છે જેને કારણે વનસ્પતિઓ છે તેમનો નાશ કરવામાં આવે છે, અને એની સીધી અસર આપણે કુદરતી આપણે જે કુદરતી જે છે તેના ઉપર થાય છે અને જે પહાડો હોય છે તેમને પણ ખોદી કાઢવામાં આવ્યા છે, એમાંથી પણ આપણે શું કેવું છે કે જે ઘર બનાવવા માટે લાક ડું ને એમ ઘણો બધોનો ઉપયોગ કરે છે જે આપણેે વૃક્ષો હોય છે તેનામાં લોગો એ લોકો હું કેય ફર્નિચર બનાવે છે, અને રહેવાની જગ્યા બનાવે છે, મકાન બનાવે છે, ટેબલ બનાવે છે, એમ જાત જાતની વસ્તુઓ બનાવતા હોય છે. જેના કારણે ખુબ જ આપણને જે પર્યાવરણ છે નુકસાન થતું થવા જઈ રહ્યું છે અને ખાસ કરીને પ્લાસ્ટિકનો પ્રદુષણ ખુબ જ થઈ રહ્યું છે. તમારે શું છે તમે જે ખેતી કરો છો તેમાં તમને કોઈ પ્રદુષણ નડ્યું છે અને તમે એનો શું ઉપાય કરેલો?
હા એટલે કે ખેતીમાં તો પ્રદુષણએ ખુબ વધારે ભલે આપણે જે પ્રદુષણ કરીએ છીએ એટલે કોઈ પણ પ્રકારે કચરા નો કે પછી પાણીમાં ભી ગમે તેમ કચરો નાખી છીએ પાણીનું પ્રદુષણ, પછી આપણે ગમે તેમ સળ સળગાવે ગમે તેવો કચરો જેમ કે પ્લાસ્ટિક કીધું કે એ સળગતું નથી અને એ એટલા ઘણા સમયથી રહે જ છે, એ પ્લા જમીનમાં જ રહી જતો તો પછી જમીન પણ એવી ઘણી પેલી થઈ જાય છે ફળદ્રુપ વળી ન રહેને એમાં જ અ પેલી કાળી જેવી પડી જાય છે, જેના કારણે જમીન ઉપર પ્રદુષણ વધારે થાય છે અને એ મોટા મોટા એટલે કે આમ જે લગ્ન પ્રસંગમાં જે વાપરવામાં આવતા જે ડીજે જે જેના કારણે પણ ધ્વની પ્રદૂષણ પ્રદૂષણ પણ ખુબ વધારે થઈ જાય છે. હું તો એ છે ખેતીમાં તો મને એક વાર એ બધા નડેલું કે પાણીનું પ્રદુષણ કારણ કે જે અમારા ખેતર નજીક એવી ખાડી હતી તી જેમાં જે પાણી પહેલા જે આવતું એકદમ શુદ્ધ પરંતુ હવે એજ કે એક વર્ષ કે એવું કે તેમાં એટલે કે ત્યારે ઈ પાણી નદીમાં કે પેલું ખાડી હતી, તેમાં જે પાણી એટલે કે તેમાં જે મોટા ઉદ્યોગો હતા એમ જેમ કે અમારા એટ ગામના નજીક એવા શહેર છે, ત્યાં એવા ઉદ્યોગોમાં પછી કામ કરતા જે કામ કરતા લોકો એટલે કામ સારું કામ કરતા પરંતુ એમનો જે નિકાલ કરવામાં આવતો હતો જે કચરો, અને જે હવા પણ છોડવામાં આવે તે પણ બધું ખરાબ હતી એમ, અને કચરો નિકાલ પણ એ જ નદીમાં જ કરવામાં આવતા તેથી કરીને પાણી મને એમાંથી જ મળતું હતું જે ખાડીમાં આવતું હતું, તે પાણી નદીમાંથી જ આવતું હતું અમારા જે ખેતર હતું તે બાજુમાં જે હતી ખાડી તેમાંથી જ આવતું હતું. ત્યારે રે પાણી એટલું બધું સ્વસ્થ ન હતું, તે અમે પાણી પેલું મા કર્યું ખેતરનો ઉપયોગ કર્યો તો અમારો તો પાકને નુકસાન થયું હતું જેના કારણે અમે અરજી પણ કરી અને તે નુકસાન થયું પાકનું તે માટે અમને એવું રાહતદારે વળતર પર મળી ગયું હતું એ તો એ જ છે. એટલે આવું બધું પ્રદુષણ એટલે ગમે તેમ કચરો ન નાખવો જોઈએ અને આપણે સ્વચ્છતા રાખવી જોઈએ, અને મોટા ઉધ્યોગો પણ એમ વિચારવું જોઈએ કે એના કારણે જે પણ આવું થતું હોય છે પ્રદુષણ તે ન કરવું જોઈએ, અને એવી ઘણી બધી કંપનીઓ કે ઘણી બધી ઉદ્યોગો છે જેના કારણે પર્યાવરણને પ્રદુષણ ખૂબ થાય છે અને તે આપણે રોકવું ખૂબ જરૂરી છે, એટલે આપણે સરકારને એ જ કે કહેવું જોઈએ કે સરકારે આ બધી કંપનીઓ છે તેનો યોગ્ય કચરો નિકાલ કરે અને સારી સારી જગ્યાએ એટલે કે વ્યવસ્થિત જગ્યાએ એ કચરો નિકાલ થાય અને સારી રીતે એનો રિયુઝ કે રીડ્યુસ પણ લે કરવું જોઈએ એમ રિસાયકલિંગ. જેના કારણે આપણે પર્યાવરણમાં સારું એવું પરિવર્તન લાવવા મળે છે. અને વધારે વધારે આપણે ઘર બાજુ વૃક્ષો રોવા રોપવા ખૂબ જરૂરી છે. તમારે કેવું છે તમારા ગામડામાં આમ બધા વૃક્ષો આમ છે કે પછી હવે તમે જાણો છો આજે આધુનિકમાં બધા આવા વૃક્ષો કાપવામાં આવે છે જેના કારણે ત્યાં બધી નવી કંપની ઊભી કરવામાં આવે છે. ગામડાઓમાં પણ આવા ઉદ્યોગો નાના નાના ઉદ્યોગો સ્થાપિત થાયા છે એટલે તમે જોયોજ છો ને.
હા, એમ તો અમારે ત્યાં શું છે કે જે અમારી જે જમીન છે ત્યાં હવે તો સરકારી જમીન હતી ત્યાં અહ કંપનીઓ આવી ગઈ છે જેના કારણે આમને પેલા પેલા એમ હતું કે અમને રોજગારીનું સર્જન થશે એટલે અમને પણ, અમે પણ કંપનીમાં જઈશું ને સારો એવો પગાર પ્રાપ્ત થશે. અમને એમણે પણ જણાવ્યું હતું કે સારો પગાર મળશે અને ત્યાં વેફર બનવાની છે એવું કંઈ હતું. અમે અપ્રુવ કરી અને બધાએ અમારા પાસેથી સાઇન-સિક્કા કરાવ્યા. અમે અપ્રુવ કરી અને જોબ માટે પણ ગયા પરંતુ ત્યાં તો થઈ કે એ લોકો જે તે પાણી હતું તે ગંદું પાણી હતું, તે નદીઓમાં છોડતા હતા, જેના કારણે જે અમે ખેતી કરી છે તેને ખૂબ જ નુકસાન થયું હતું. અમને ખબર નહોતી કે તે તે કંપનીમાં રોજગારીનું સર્જન નહીં થાય, પણ આટલી બધી મુશ્કેલીઓનો પણ સામનો તો કરવો પડશે. જેને એના કારણે પ્રોપર્ટી પણ નુકસાન થયું અને અમને જો ખબર હોત તો અમને અપ્રુવ જ નહીં કરત. અને પાણીનું પ્રદૂષણ તો હતું જ, સાથે સાથે શું હતું કે એ લોકો જે વાતાવરણ છે તેમાં જે અહ ધુમાડો નીકળે છે, જે કંપનીઓ મોટા પાયે ચાલે છે એટલે ધુમાડો પણ ખૂબજ વધારે નીકળે છે. તો એ લોકો શું છે કે સાંજના સમયે આમ વાતાવરણમાં ખુલ્લો છોડી દે છે, જેના કારણે તેઓ ખૂબ જ નુકસાન થાય છે. અમારે જે ફળ હોય છે અને જે વનસ્પતિના જે પાંદડા હોય છે, જે આમ દામ તિલવાયા હોય છે, તેના જે પાનત્રા હોય છે તે પણ નાશ પામે છે અને વનસ્પતિનો જે વૃદ્ધિ થવી જોઈએ તેટલી વૃદ્ધિ થતી નથી અને વૃદ્ધિ દર ઓછો થતો જતો છે. જય જે અને જે અમે જે કલમ જે અમે કેરી વાપરીએ છીએ તેમાં પણ જે ફળ છે તેમાં અમને ઘણું બધું નુકસાન થાય છે અને એને અમે સર પંચ સિહને પણ અરજી કરી હતી અને કંપની પ્રત્યે સ્ટ્રીક પણ સ્ટ્રીક થઈ શકે તેવું અમે અહ શું કહેવું કે પગલાં લેવા તૈયાર છીએ, પરંતુ હવે જોએ અમે અરજી કરી છે અને અમે આવું એટલે બીજી વાર નહીં થઈ શકે અમે ખૂબજ કાળજી રાખવા ભર્યો અમે અહેવાલ પણ થશે. તો તમે કોઈ વાર કોઈ આવું કોઈ કંપની કે કમ ને અહ કોઈને અહ અરજી કે અહેવાલ લખ્યો છે કે જેઓ વધુ પ્રદૂષણ કરતા હોય? એમના કારણે તમને શું પરિણામ મળેલું? પછી એ લોકો, કંપનીવાળા, માની ગયા કે પછી એ લોકોએ એ પ્રદૂષણ ચાલુ જ રાખેલું?
હા અમે તો ટિક કરેલી જ, કારણ કે તમે કીધું ખું પાણી એલે પ્રદૂષણ થતું આવતું હતું ને જે ખાડી તેમાં આવતું હતું, અને તે અમે કીધેલું અરજી કરેલી નગરપાલિકા એમને, જે મહાનગરપાલિકા જે શહેરને લગતી કોઈ પણ આવી સમસ્યાને હલ કરવા માટે જે ઉપલબ્ધ હોય નગરપાલિકા, મહાનગરપાલિકા તેમને અરજી કરી અને સરકારે પણ ધ્યાન આપ્યું, અને તે સમયસર એમણે યોગ્યપૂર્વક કામ કર્યું. અને થોડાક જ મહિનામાં, આવ એટલે કે થોડાક મહિનામાં, ફરક દેખાયો અને પછી પાણી બધી સ્વસ્થ આવવા લાગ્યું એટલે આપ આપણે એવું જ કે આપણે બે ઘરે આવેલા, એટલે જે પણ આવું નુકસાન થાય છે તે આપણે બેસી નહીં રહેવું જોઈએ એમ. એટલે આવ-આવું અરજી કરવી ખૂબ જરૂરી છે, કારણ કે આપણે બેસી રહીશું તો પછી એ લોકો આપણા પર બધું જ ચલાવશે એમ. એટલે પછી કચરો પણ વધશે અને એ લોક કો આવાવા જે નજીક છે, ગામના નજીક જે વાડીઓ છે તેમાં ત્યાં બધું એ લોકો લઈ લઈશે, અને ઘણાં બધા ઉદ્યોગો ચલાવશે, જેના કારણે ગામડું પણ શહેર જેવું બની જઈશે. આથી કરીને શહેરમાં જેટલી એવી સારી એવી સ્વચ્છ હવા આવે છે, તે પણ હવે જોવા ના મળ તેમ ને તાપમાનમાં પણ વધારો થઈ જાય છે, કારણ કે પ્રદૂષણના કારણે અને તેમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધારે હોવાથી આખું ગરમ થઈ જાય છે. આપણે સ્વસ્ત સ્વસ્થ એટલે સ્વસ્થ હવા લઈએ છીએ, તેના કારણે પણ આપણે હવામાં હવામાનમાં ફેરફાર જોવા મળે છે. કારણ કે ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું થઈ જાય છે, જેના કારણે આપણે શ્વાસ લેવાની તકલીફ પડે છે. આજ કરીને વધારે વૃક્ષો વાવવા ખૂબ જરૂરી છે. આજકાલના યુગમાં, આધુનિક યુગમાં, પહેલા તો એવું હતું કે પહેલા તો બધા ખેતીઓમાં કામ કરતા ને સારું રોપતા ને આમ આજુ બાજુ વૃક્ષોનું પણ ઘણું માત્રામાં હતું, પરંતુ આજકાલના આધુનિક યુગમાં મને તો વૃક્ષો પણ કાપાતા જોવા મળે છે અને તેનો ઉપયોગ પણ આવું બધા લાકડાઓના કે પછી પુસ્તક બનાવવામાં થઈ જાય છે. પરંતુ એ તો બરાબર જ છે, પણ એવા વૃક્ષોને કાપવા જોઈએ જેના કારણે આપ પર્યાવરણને નુકસાન પણ ના થાય એમ. અને જેમ કે લીલા વૃક્ષો જેવા હોય છે તે લોકોને આ પણે કાપી નાખી તો પછી કરશું શું આથી કરીને આપડણે એ જ કે વૃક્ષો બચાવવા જોઈએ, જેના કારણે હવામાન પણ, વાતાવરણ સાત રહે અને સ્વસ્થ રહે, અને જેના કારણે આપણે ખેતી કરે તે પણ સારી બને. એ તો તમે માનો જ છો ને, કારણ કે વૃક્ષ રોપવુ તો ખૂબ જરૂરી જ છે.
હા, તમારી વાત જે તમે જણાવ્યું પ્રદૂષણ અટકાવવા માટે, એ વાત તો તદ્દન સાચી જ છે. અને વૃક્ષો એ ખાલી માનવી પૂરતી જવાબદારી નથી, એ આપડા જે જે પશુ-પક્ષી હોય છે, જે ઘરે ગાય, જેને ઘરે ગાય પાળતું રાખે હોય, તેમને છે, એ બધા માટે જ ઉપ યોગી છે. કારણ કે વનસ્પતિના જે ફળ હોય છે તેઓ આપણે પણ ખાઈએ છીએ, કેટલાક પશુઓ પણ ખાય છે, અને જે પશુ-પક્ષી હોય છે તેઓ તો આ જે ઝાડ હોય છે તેના પર જ માળો બાંધીને ને એમ ત્યાં જ રહે છે, અને એ લોકનું તો ઘર જેવું ગણાય છે. એટલે આપણે કોઈ પણ દિવસે જે વનસ્પતિ હોય છે તેને એમને એમ કાપવી જોઈએ નહીં. અને પ્રદૂષણ તો જેમ બને તેમ અટકાવવું જ જોઈએ. આજના આધુનિક જમાનામાં જેમ જેમ ફેરફાર ઠતો રહે છે, તેમ હવે દરેક ક્ષેત્રે વનસ્પતિઓનો નિકાસ કરવા, એટલે કે કાપવામાં આવે છે. જેના કારણે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. અને ખાસ કરીને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ખૂબ જ થઈ રહ્યું છે. લોકો હવે તો કશે પણ જાય એટલે પ્લાસ્ટિકના જ ઉપયોગ કરે છે, જેના કારણે આપણે જે, આ જે કુદરતી વાતાવરણ છે તેમાં ખૂબ જ ફેરફાર થઈ રહ્યો છે. અને જે પ્લાસ્ટિકનું જે પ્લાસ્ટિક હોય છે, તેને પણ જમીનમાં ભળી જવા માટે ઘણા બધા વર્ષો લાગી જાય છે. એટલે ત્યાં સુધી તો ઘણું બધું નુકસાન થઈ જાય છે. અને જો પ્લાસ્ટિકનો કચરો કોઈ યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં નહીં આવે, અને જો સ આપડે વાડીઓમાં કે એવો નાખવામાં આવે, તો એ પછી ત્યાંની જમીન ફળદ્રુપ રહેતી નથી. અને પોતાની ફળદ્રુપતા ગુમાવે છે. તમારે શું કહેવું? તમે વાડીમાં ને એવુ કચરો ફેંકો છો, કે પછી તેનો યોગ્ય રીતે નિકાલ કરો છો?
ના, ના, હું તો, ગંદકી તો કરું જ નહી. ને અરે, મારે વાડીઓમાં તો કચરો એટલે કોઈ પણ ઈસ્તેમાલ થાય છે, પ્લાસ્ટિકનો, તાં ત્યાં રાખેલી જ છે કચરાપેટી એમાં જ નાખું છું. અને લીલો કચરો, સૂકો કચરો, એમ બે કચરાપેટી નાખી છે, રાખી છે, તેમાં અલગ અલગ પ્રકારનો કચરો નાખું છું. છું અને યોગ્ય નિકાલ કરું છું અને, બરાબર. અને જે કચરાનો રીયુઝ જેવો થાય છે, રીડ્યુસ તે પણ કરું છું. સારું, આપડે એ જ કહેવા આવ્યા. તમે પણ ગંદકી ના કરો, એટલે, તમે કરતા જ નહીં હશો, પણ તમે પણ ગામડામાં કહેજો કે બધા ગંદકી ના કરે, પર્યાવરણનું પ્રદૂષણ ના કરે અને હું પણ કહીશ. અને એને પણ આગળ પણ હા, વાતચીત કરીશું કે પ્રદૂષણ કરવું જોઈએ નહીં અને વધારે તો જ.
હા, ચાલો મળીએ.
હા.